હલો, બોલો
એક વસ્તુ હું પૂછું તમને
હા.
તમને ગ્રુપમાં બે જણના નેમ એડ કર્યા હતા અને નંબર બી બે જણ ના હતા તો તમને એવું થયું કે આ નંબર પર કરું
એટલે પેલો તમારો જ હતો, એટલે
હા, હ પેલા બીજા નંબર માં હું વાત તો મને ના કરત એવુ.
એ તો જેનો પહેલો હોય એનો લાગી જાય એવુ કસો નાહ
એટલે હું પણ પેલ પણ હું પેલા નંબર ના હોતો તો ના કરત મન
હા તો ના કર તો મું જોડી તમને ઓળખું છું તો કરત
આ
હા ઓળખતા હોય તો કરીએ. અ જેવી રીતે જો મારા હસબેન્ડ છે એમનું લોગિન થશે તો હું એમના કરુ પણ હામેથી કરું કે ખબર જ છે કેજ બોલવાના છે. હું તમને ઓળખતી દઈ એટલે પેલો જેનો નંબર હતો ગ્રુપમાં એને કરી દીધો
એવું છે કોઈ નહી એના કોઈ કોલ કરી શકો છો તમે પણ પેલા છે ને તમે તમને તમે આત આઈડિયા નહી હોય મને નહી ખ્યાલ કે આઈડ એના પણ તમે જેને કોલ કર્યા હોય ને એને જ કોલ કરવા કરાય બીજાને કરાય કોલ ના નથી ક્યારે કરાય જેના એપ્લિકેશની હા એ લોકો જ કરવા પડે પણ તમે પે કર એ લોકોને કરો ને કન્ટિન્યુ તો સારું એમ તમને પૂછી શકો છો પછી એવું ના લાગે કે આ લોકો આયો એમ કે છે ખાલી એમ
ખબર ના પડી
એવી રીત પેલા તો મને નથી ખબર પડી એમને એવું બીધું તારે હું કન્ફ્યુઝ થઇ ગયો હતો
હ.
એ તમે તો થઈ જ જાાવ કારણ કે નાની બુદ્ધિ એટલે
ઓહ માપમાં માપમાં
કોલ કર્યો ને જે
જો એક વાત તો નાની બુદ્ધિઓ નને કવાનું ખાલી એજ નાની હશે મગજ બહુ મોટું થાય બરોબર એવું નહી કેવાનું મન મોટું થમાં મગજ
શું તોડી લે લ શું કરી લેેશો તમે
ના ના બોલો હજી એકસપ્લેન બોલો બોલો આગળ બોલો
નઈ અંત કવું કરરો યાર આ બધું ઉમેરે કોઈ દિવસ છે ને સા ચુક મે મા
અવાજ કપાય છે
તમારે અવાજ કપાય મારે તો કપાતો જ નહી અવાજ નહી
હા. બઉુ હેવી જગ્યાએ ઉભી છુ એટલે ના કપાય ખબર પડી
એ તમે કઈ ઉભા છો
ક્લાસ માં
તો કલાસમા બેઠા છો અત્યારે એમ એટલે ક્લાસ માં કમ ના વાત કરો છે મ ફે ફોન તો એલાવ હોવાનું હ હ કો ના મીન્સ કે તમે ક્લાસમાં ઉપર નથી નીચે નીચે જ છો એમ કવ પેલા
ઉપર ઉપર ઉપર
જગ્યા હું આવ્યો છું પણ એટલી બધી જગ્યા ન બહાર ની ગેલેરી એટલે બહાર થી આપણે જે એન્ટર થએ ગેટ થી આગળ પહેલી ગેલેરી દેખાય આગળ
ના બીજી લાસ્ટમાં છે.
હા.
હ અને આ પ્રાાઈવેટ ક્લાસીસ છે પ્રાાઈવેટ ક્લાસીસ તે આમાં ફોનનો કોઈ ઇસ્યુ ના હોય ફાની રાખવા ઉ ન કરવ
હ
અને મારી વાત સાંભળો જયારે અમે ભણ તા હોય ને અમારું સ્ટડી ચાલુ હોય ને ત્યારે અમારાથી ફોન ના યુઝ કરે એમ
હા બસ હું એમ કેવામાગુ
હા તો અત્યારેમાં સ્ટડી નહી ચાલુ દોઢ વાગે ચાલુ થશે
દોડ મીસ કેટલા કે પચ છે ભ દોર થી
ત્રણ ના પછી ત્રણ વાગ્યા થી બીજા સ્પોકન ના ક્લાસ તો ત્રણ થી ચાર. પછી ચાર વાગે ઘરે ચાર વાગે નીકળીશ પાંચ વાગે ઘરે.
અ તમે મોર્નિંગ માં કેટલા ઘ ગયા.
બ સાત વાગ્યે.
આખો દિવસ બાર ફરી ખાવાનું એમને તમારે.
ઉ ઉ ઊ ફરી નહ ખાતી.
એ એ એની બે કઈ પણ હોય જે.
હું ભણું જ છું.
એ હા.
શું ક છો.
અત્યારે તમે એકલા જ છે એમ કઉ છું.
હવ એટલે મીન્સ બીજા બધા જ. કન મારા થી મોટા મોટા એટલે બહુ મોટા નને વરસ બે બે વરસ.
અરે એ જે બી પણ તમારી બેચના નથી તમારી બેચ. એ તમારે જે ક્લાસ માં આવે છે એ લોકો કોઈ નહી તમા ફ્રેન્ડ એલા.
અમારા બેજમાં હું એક જ છોકરી છું. બીજા ચાર છોકરા છે. જે મારા કરતા બહુ મોટા છે અને એ લોકો અહીંના અહીના નજીક ના જ છે એ લોકો. દોઢ વાગ્યાનોો ટાઈમ છે એક થી સવા એકની વચ્ચે માં આવે અહં.
હું તમને એમ કેવા ગુ છ કે ત્યાં આગળ કોઈ ફ્રેન્ડ જ નથી એમ કેવા.
ના.
ઓકે તો બી તમે કોઈ જોડ આઈ થિક એ. એટલા માટે કો. ગલજોડ બી તમે ડિસ્કસ કરતાતા અબી થોડોક ટાઈમ પેહ્લા, પેલા કોલ મારી
હ હા એટલે એક છોકરી હ એટલે મીન્સ કે બધી છોકરિયો તો હોય, છોકરિયો જે છે ને અહીની ટીચર છે અહીંના ટીચર છે બધા એમના જોડે વાત કરું બાકી અમારા ક્લાસ ના કોઈ છોકરાને નહી બોલાવાના એમ. કામ વખર મારે એમને શું કામ હોય.
શું નામ હતું એ એક ક નું નામ જોયું હતું યાર.
પર્સનલ િટેલ્સ નહી.
અરે મારે હા નામ વગર તો કંપની વાત કરીશ. થોડાો.
હા એ બધી હ પછી કઈ દેવાનું જે કવું હોય ને મને. પછી કઈ દેવાનું પણ અત્યારે ખાલી આપણે ટાઈમ પાાસ કરવાના છે દસ મિનિટ.
હ તોકના એક.
પ પ. પરંતુ આઈ થિંક દસ મિનિટ અને કંઈક બહુ સેકન્ડ વાત નથી કરી દસ મિનિટ જેટલી જ વાત કરીે હતી. ખબર છેને તેમાં. ઓ્શન છવ્વીસ સેકન્ડ કે કંઈક બતાવે છે પછી ફોન કર્યો તો. છસો ને કઈક આગળ બતાવે છે ઈઠત કેવી કઈ અને અત્યારે. ફોન કરેને અગિયાર મિનિટ ઉપર વાત કરી હમણાં કોલ કટ કર્યા એમાં. તો એ સાતસો પંદર કેવીઈ છે હા.
અમે લોકો છે ને અમે મારા ફ્રેન્ડ સર્કલ આ તમારો જ પેલા ચાલે.
આહ.
હજુ બે મિનિટ થય ત્રણ મિનિટ થયું પાંચ મિનિટ થયું અને જો તમને ખોટું ના ના લાગે તો કહું એમાં જો એટલે મીન્સ કે રેન્ડમ તમારે તો બાર ના કેવાય તમાર જોડ વાત કરું મન ટાઈમ જાય ખબર નથી પડતી એમ કેહવા માંગુું.
ઓહો.
એટલે મેં મેં પેહ્ લે જ કીધુંતું, આ પેલી જે મેન છે ને મેં કોક રેન્ડમનો નંબર આલો. તો વાત થાય તો વાત કરાવી યા તો એક સામેની સાઇડ જ ઉભા હોય અમેં ફન્સ ફેન ઓફ રોનડી અ ફો અમેને.
હા.
છે બાર એકને એક જગ્યા દાળો બે ભેગા ભેગા જો સામે સામે શું વાત કરવાની એમ કહો મન.
અને ઓળખતા જ હોય બધી ખબર જ હોય આપડે એમની મીન્સ કે હેબીટ ડિસ હેબિટ બધું જ ખબર જ હોય.
આ તો ટોટલી ખબર હોય.
હા. એના મોઢાંમ કેટલા દાંત છન, એ ખબર હોય આપડાન કેટલા પડી ગયાન એઈ ખબર હોય.
એવો પણ છે ને અમે આમાં એવું છે ગારો નહી બોલવાની.
હા.
તો અમે જે આ અમે લોકો જે ભાઈબંધો વાતુ કરતા હોય ને તો અમાર તો ગારો વગર તો વાત નહીં થતી અમે ગારો ચેટલી વાર નીકરી જાય છે અમે અમે વાત ખાલી કોલ ટાસ્ક અ
જેટલા શબ્દો ના નીકળતા હોય એટલી વાતો નીકળી જાય. એટલી ગારો નીકળી જાય નય?
તો હું શું કવ હવે એને એ લોકોને, એટલે પછી મેં એટલે કીધું મકુ મને મ અને આ લોકો મને તો ના આલશો મારે તો હું કોઈ દિવસ કોઈન કોલ કરતો નથી. મારો ગ્રુપમાં નાખી દો નંબર એ બીજા નંબર નાખે મે નાખ મારો નંબર. એને નાખ્યો ને તમારો કોલ આવ્યો બીજું કઈ છે નહી એટલા માટે મેં કીધું.
હમ.
હ શું હું તમારદાસપુર હતા ને મારાયપુર હતા એમ બીજું કઈ.
હા પણંધુ ને હજી મારા મમ્મી નું થશે ને તો મમ્મી માંથી ફોન કરીશ.
કઈ નઈ યાર મને કોઈ પ્રોબ્લેમ નથી.
એટલે માર મમ્મી નોય ટાસ્ક પૂરો થાય ને તમારે થાય, એટલે મીન્સ કે એનું તો ખાલી એમ એમ જ ખોલ્યું છે.
એમને એમ નય, પૈસા કમાવાન થાય ને કમે જ લેવાના જો હું તો ચોખ્ખું જ કવ હું એ જો કે ઓધો નય.
એટલે મીન્સ કે જે એ બધું માર્ મમ્મીન ના
હાલા મેં તમને જો આઈ થિંક મેં તમને જેટલા જાણ્યા એટલ તો તમે કોઈની હેલ્પ કરવાનું તો ના પાછા નહી પડો.
કેવું કેવું?
તમે હેલ્પ તમે હેલ્પ તો કરશો જ કોઈ બીની.
હા એ તો લોહીમાં છે.
હમ. તમે મારી હેલ્પ કરશોન કોઈ દિવસ?
હા હા કરીશ ઓવીઅસલી.
એ તો આ બધી હેલ્પ કરવાનું કો છોન તમે.
તો એવી થોડી કે હ પૈસાથી જે હલ્પ થાય અને. અત્યારે થોડી હું ઇન્ડિપેન્ડન્ટ છું કે હું કમાવું છું તો હું તમને હેલ્પ કરું.
વાંધાની જષઠ. ફન માટે મેં વાત કરી હતી. આ ફોન માટેને સામે થી શું રિપલાય આવે. રિપ્લાય નું ફન બી થઈ ગયું.
હા ના ના જો કમાતી હોત તને મારી જોડી હોત તો હું નાખી દેત એવુ હું જોતી નહી
મને ખબર પડી ગઈ આ
હા પણ અત્યારે હું જ કોકના ઉપર ડિપેન્ડ છુંન
હા હા ફરી કલે ટર થઈ જશો આઈપીએસ સી પછી તો વાંધો નઈ ન
પછી તો વાંધો નહિ લાખ માંગો ને તો લાખ નાખી દેવાન એ કઈ બીવાની વાત નઈ પ તો આપડા પૈસા હોય ન જો આપડા પૈસા હોય ને મે લાઈ એટલું મન ખબર છે કે આપડા પૈસા ને તો આપણે કોઈને પૂછવાની જરૂર ના હોય
હા.
પણ જો આપડા પૈસા ના હોય ને તો એક રૂપયો આપડે વાપરવો હોય ને તો દસ વાર વિચાર કરવો પડે
હ એવું ના આવે તમા તમે વિચારો તો ના વિચાર્યું હું તો વાપર વાપર જ કરુ ખાલી
એક વાત કહું મારા હસબેન્ડને એટલી ખબર છે કે કોઈ જોડે પૈસા રશે નહી ર રહેશે પણ આના જોડે છે ને બધા બહુ પૈસા હશે ખબર છે કે મને ખબર છે કે માર જોડે કશું નહીં હોય પણ એમને બધાને વિશ્વાસ છે કે આના જોડે તો પૈ સા હસે જ એમ અન મન કોકે સ અન મન માર હસબન્ડ એ હજાર હસબન્ડે પણ હજાર આપ્યા હોય ને એવુ કીધુ ને કે લે વાપરજે તો પછી બે દિવસ- અઠવાડિયા પછી કે ને કે પડ્યા છે ત જો પૈસામાં જોઈએ છે. તો એમાંથી ખાલી પચાસ સો રૂપિયા મિનિમમ વપરાયા હોય બાકી એવા નવસો એવા તો એમને મ જ પડ્યા જ હોય
તમે વાપરી ને વાપરીને વાપરીને ચ્યો વાપરવાના તો દિવસ તો મન તો હજાર રૂપિયા આલે તોય ઓછા પડે
હ એમ તો એમ તો મારો હાથ બહુ છૂટો છે પણ જ્યારથી ખબર પડી ને પૈસાની વેલ્યુ સમજાય ત્યારથી અને જ્યારથી મારી સગાઈ થઈ ગઈ ને એંગેજમેન્ટ ત્યારથી તો થોડીક વધારે જ બુદ્ધિ આ ગઈ છે એવું લાગછ મન સમજુ થઈ ગયું હોય એવું
હમ. તમે આઈ થિંક બઉ ફર્યા નહી એવું લાગે છે હો
સુ બો ફરયા નહી મારા હું એટલું બધું ફરી છું
અરે એવું નહિ તમે ખેને બાર બહુ નીકળ્યા જ નહી એવું લાગે તમે કોઈ દિવસ શિમલા તો કોઈ ફરિયાજ નઈ હોય કે નિકળ્યા જ નહી એમ તમાર ફ્રેન્ડ જોડે
હા જો એક વાત ક દઉ હું આટલી મોટી હું તમને ક હું એટલી મોટી થાય ને મારો કોઈ મીન્સ કે છોકરો ફ્રેન્ડ નહી આ તો જસ્ટ વાત કહુ છું જો છોકરા ફ્રેન્ડ નહી છોકરી બી ફ્રેન્ડ નહીં ફ્રેન્ડ એટલે કેવી ખાલી કોલેજ જઈ ને તો કોલેજ હાય હેલો વાત પૂરી બસ એનથી કોઈ પર્સ નલ સુધી કોઈ ફ્રેન્ડ ને નહી લાવતી કોઈ મારું પર્સનલ ફ્રેન્ડ બી નહી મા કોઈની જરૂર નહી કેમકે એક બે વાર એવા ઇન્સિડેન થઇ ગયા છે ન
હમ.
નામથી મને નફરત છે હું ભલે છોકરી છું પણ મને છોકરીઓન નામથી નફરત છે.
કે કહી શકો કેવા ઇન્સિડન થયા છે
અ એ મીન્સ કે જો આપડે આમ ભણતા હોય બરોબર તો મારું હું તો ટોપરસ મારા ક્લા સની એટલે આપડું ભણવાવામા જ મન હોય આપડે કઈ બીજી કે એન મારી ઓલરેડી એંગેજમેન્ટ થઈ ગઈ એટલે મને તો મારા હસબેન્ડ છે મારા મનમાં કોઈ છે જ નહીં
હા
પણ કેવું કે અમારું નામ લઈ લઈને ધાર કેું ફ્રેન્ડ હોય અને મારું નામ લઈ ને એક છોક મળવા જતી રહે તેના ઘરે